હા
ઓ વે જય શ્રી કિષ્ણ.
હ શું કરવા છે?
પછીને
કેમ છો મજામાં? હું નથી.
મજામાં છું.
હમ તમારા બે-ત્રણ દિવસ થી ફોન નથી આવતો તો શું કામ કર્યું?
કોચ નવેું મેળગ ઇસ્પોટ ડે છે અને તૈયારી કરવાનું છે.
હમ એ મારો દીકરા-દીકરીનો તો થઈ ગઈ છે સ્પોર્ટ ડે સ્કૂલમાં. આ તો એમ તો પ્રાઈઝ ડિસ્ટ્રીબ્યુશન હોવાય છે એમ બે દિવસ પેલા ઈ હોય છે મારા દીકરા દીકરીનો સ્પોર્ટ ડે. હા અ શું શું ગેમ છે તમારે બાળકોને સ્પોર્ટ ડે માં?
અ સેફ ઈન સો એ ફરી ગરીમાં બેસે ખોલે છે ને? આસીડીટી ઓ નો બનાવ પ્રયોજનનું લેસ પેલા વીચાર બો લખાવેલા છે અને જયા અમે છે બનમ પુરા
અને મારે દીકરા દીકરી ન સ્કૂલમાં થઈ ગઈ છે પ્રોગ્રામ આ કાલે તો પ્રાઈઝ ડિસ્ટ્રીબ્યુશન હોવાય છે એમનું મતલબ અને એવો અને ચમ્મચમાં જોવાય છે એને રોય સાથે હ અને હ અ અને ખાલી રેસ નથી હોવાય છે. પણ એ એ બે બે લોગોનું પેર બાંધી દી હતું અને એ રેસ હોય છે ને એવી રેસ છે એવી રેસ રેસ હતું. અને એક રેસમા તો ગુરુ ઉ એ હોય તે કી સારું અલ્ફાબેટ પડો રેય છે, સામને એમનું મતલબ બરાબર બરાબર શું લીખવાનું છે એમ અને એ બી સી સબ લીખવાય છે ને એનું પડવું હતું મતલબ સામાન પડવું હતું આલ્ફાબેટ પડ્યું હતું ને તો એમના આ એમનું દોડનું લાવવાનું છે એક ને લગાવવાનું છે એ બરાબર છે એ કોન છે એ લગાવાનું છે બી લગાવાનું છે. બરાબર લાાઈન થ લગાવવાનું છે એ ગેમ હતું. અને એક ગેમ હતું કે આ આમાં મેથ નું ગેમ હતું એમ અ મલ્ટીપ્લાય કરવાનું છે, એના ડિવાઈડ કરવાનું છે, જોડ જોડવાનું છે, ઘટાવાનું છે એ ગેમ હતું.
હમ ખો, ખો. ના ફેર હવે કબડ્ડી. બે વિચાર.
અ કબડ્ડી નથી કરવાય છે, એમ છોટો છોટો બાળકો છે ને. એ કારણ કબડ્ડી નથી ખેલવા છે, અને એમ છોટા છોટા ગેમ જો હોય છે ને, એ કરવાય છે. રેસ.
જો જો ત્રીજી ચોથી ને પાંચમ ને બ જ છે ને
હમ.
હ, આના કારણે કબડ્ડી કરવાય છે, નહીં તો નથી કરવાના છે. ઓના કારણે કરવા.
એબડા પાલકાનું કોટે નથી સેલિબ્રેટ કરવા છે. મારા કોણમાં છોટા છોટા બાળકા હોય છે. એનો સ્પો ડે સેલિબ્રેટ કરાય છે. આ કારણ મારા દીકરો છે, એનું તો સ્કૂલમાં એમ તો નથી હોય છે. સ્પોર્ટ ડે, એ મારી છોટું બાળકો છે ને. એનો પ્રોગ્રામ થાય છે સ્કૂલમાં
તમારે દીકરા ના સ્કૂલોમાં છે સ્પોર્ટ ડે?
થઈ ગઈ છું આજ ખતમ થઈ.
કોણસા પ્રાઇઝ આવતા છે. હ.
હ બે એમાં તો હ. હમ, હ. ત્રણ ગેમમાં તો બે નંબર પર આવી ગઈ છે, અને ત્રણ ગેમમાં પેલા નંબર પર આવે છે, અને છે પ્રાઇઝ મિલ્યું હતું એમ.
અચ્છા.
હા, એમ ગેમ હોય છે કે ગોલચક્કર હોય છે, એમાં રૂમાળ રખવાનું હોય છે. એ ગેમ તું આણ રસી ખીચવા વાનું હોય છે ને, કે એમું આણ નામ આવી ગઈ છે, અને છોટા છોટા બાળકનું. ક્રિકેટ ભી થાય છે મતલબ એ. છોટા છોટા બેન્ટ લાવેલા લાવેલા છે.
હમ.
ગોળ આવેલું હતું, હળકો હળકો એમ. એમમાંનુ નવાયગે.
અચ્છા, અચ્છા. અરસું. તો હાજર.
એ થઇ ગઈ છે એ મારા આ. મ પઢાઈનું ગેમ હોય છે એબીસી બરાબર લખવાનું છે એ ગેમ થઈ ગઈ છે અ પ્લસ માઇનસ નો ગેમ હોય છે ને એ બી થઈ જાય છે એમ કિકટ થાય જાય છે અ રેસ હોય છે અને બુ બુ ચમ્મચ હોય છે ને એ બી હતું અને રેસ બી હતું એ દરેક ગેમ હતા એને છોટા બાળપનો જેટલો ગેમ થાય છે ને એટલો હોય છે.
હમ.
હમ. તમારી દીકરી નું સ્કૂલમાં શું હતું?
અ.
તમારા દીકરાથી સ્કૂલમાં શું શું ગેમ હતુ?
રસી ખીચ છે. રસ્સી ખીચ ને બોરીમાં બેસી ખોદે છે ને હડો ગયોમ ચમજ. ને ફિર બોલના બેરેન્સ કરવાના છે સરના ભાઈજમાં. આજે છે જ મો
અને. એને સ્કૂલમાં મત લબ આ રેસ થાય છે બે ત્રણ
હા. હવે તો ચેક કરવાના છે. કે શું છે. જે આજ છે સ્પોટર.
અને એ એમની સ્કૂલમાં તો બે બે ત્રણ બે બે ત્રણ નું તો શ્રેસ અને સાદા રેસ હતી એને તો અને બે બે લોકો હોય છે એમ. પેર બાંધી દોડે છે ને.
એવુ.
અણે અને મેળક ન અલી રસ એવું તો જે મેળક બની ઉછલી જાય છે એ રેસ હતી. અને લી લીબુ પાન લીબું અને ચમ્મચ હોય છે ને એ એ વાળી રેશ હતું અને કિતાબ કિતાબુક હોય છે ને એ શમાં રાખી જાવ છે એમ રેસ હતું.
કોનસા કોનસા ગેમ પાર્ટિસિપેટ કર રહ્યા તમારા બાળકો.
એમ મારો દીકરો. તો એનું પાર્ટિસિપેટ કરી તોને સિંગલ રેસ થાય છે ને. એમાં પાર્ટિસિપેટ કરી હતું અને સરમાં બુક રાખી જાય છે ને એમાં પાર્ટિસિપેટ કરી હતું અને મેડક વણકી જો રેસ હોય છે ને મેળક મેળક ઉડી જાય છે ને ઉંચકી જાય છે એમાં પાર્ટિસિપેટ કર્યું હતું.
હ.
હમ્મ.
હમ.
અને હું ગોળ ગોળ ચક્કર નથી કાઢતું એું સંગીતનુંું સંગીત કૃષિ હોય છે એમાં પાર્ટ ફિટ કર્યો હતું મારો દીકરો એમ આવી એમાં
પને તો પક આવી ગ છે. અચ્છા. કોલસા કોસા જેમ રહેતા છે.
હા
કોલસા કોલસા જેટી
અને ક્રિકેટ માં લેવું હતું પણ
હ.
એ બહુ જ ગેમ હોય છે પાર્ટિસિપેટ કર્યા અને છ સાત ક્રમમાં તો પાર્ટિસિપેટ કર્યું હતું અને ત્રણમાં તો ત્રણ ચારમાં તો પહેલા નંબર આપી ગ ગયો હતો. પણ આમ બે ત્રણું હ છે. પહેલા નંબર આવી ગયા છે હ તો એમાં મને ખબર નથી એમાં કોણ કોણ શું ગેમમાં કોણ નંબર પે આવે છે ને કોસા ગેમમાં કોણસા નંબર પ આવે છે જે દિવસે એનું પ્રાાઈઝ મેળવા છે તો એમ ખબર પડી હતુંને કોણસા ગેમમાં પહેલા નંબર પર આવે છે અને પહેલા નંબર કોનસા નંબર પર છે.
એમ દેખાય છે એનું કોણ સરપ્રાઈઝ મિલ્યું હતું કે એમને ના હ તમારા દીકરી કોણ કોણ પાર્ટિસિપેટ કરીત
એમ જ અબત ચમાં રસી ખ જ નાને બોરીંગ વા બેમલા.
એ અમારા બે દિવસ બાદ મતલબ એમનું પ્રાઇસ ડિસ્ટ્રીબ્યુશન હોય છે ને. હ જાઉં છું એમે બે દિવસ બાદ ખબર પડી છે મને કે એમમાં પહેલા નંબર પાય છે એમ તોમે બાદમાં કોલ કરું હતું. હું તો
હમ